હલો
બોલો બોલો શું કરો છો
બસ જો બેઠી
હમ્મ હું પણ બેઠી
તો હ તો તમે શુ કરો ચો
શું શું કો છો
તમે શું કરો છો
અરે બસ કઈ નઈ હું મારા ભાઈ ન ટવેલ્થ પરચું એટલે વ જાતી હતી કે હવે એને શું કરવાનું આગળ ને એ નહ ખબર પડતું એ મ તો બધું જોતી તીી કે ભાઈ આગળ એને કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે બહ વધારે એને કોમ્પ્યુટર સાયન્સ લીધું છે
કમ્પ્યુટર
એ સોરી તોમ હ કોમ્ હ ના ટ્વેલ્થ ટેન્થમાં હા એને છે ને ટેન્થમાં સાયન્સ લીધું છે
ઓકે કઈ વાંધો નહી સાયન્સ કરેલ હોય તો હોય
બરાબર છે. અને પછી કોમ્પ્યુટરમાઇઝેશ અત્યારે તો એ બી એસ સી કરે છે.
અચ્છા હા હા.
તો એત એવું તો મે એનું પછ એને પૂછતી તી પછી મે કે આજે તારે ફ્યુચરમાં શું કરવું છે આવુંને બધું જોતી તી એમ કે આગળ સ્કોપ કેવા છે એમ.
હમ્મ તો અને છે ને.
બી એસ સી સુ કરે છે
હા હા.
હમ્મ. તો હવે એમાં તો જો વસ્તુ એવી છે કે કરાવેને
હમ્મ.
પછી આમ જે રીતે જ જ હતું એ રીતે જ જવા દેવાનું બી એસ સી આઈ ટી પછી થાય એમ બી એ થાય
બરોબર.
એમ એસ સી આઈ ડી થાય
બરોબર. હમ્મ.
એટલું બધું.
હા પણ એના હ એવું જ કતી હતી એને કતા તું આવી રીતે ભણું છું તો તું આવી રીતે છે ને જે આપણે કોમ્પ્યુટર ના કોર્સ નહી થતા જાવા રેકોર્ડિંગ પછી આ કો કોડિંગ ને બધું થાય. છે ને જાવા પ્લસ પ્લસ સી પ્લસ. પ્લસ તો મેને એવું કીધું કે તું આવું કદે. કેમકે અત્યારે મોસ્ટ ઓફ તો જોબ કેમાં કરવા છ તો એમાં છે ને ડિગ્રી કરતા ટેલેન્ટ એટલે આપડી સ્કીલ કેવી છે ને એ પૂછે છે.
હમ્મ ના બરા. બર છે એમના માટે તો છે ને મોસ્ટ આ વસ્તુ એવી છે કેને ખબર હો ભને
હમ્મ.
બર કેમ કે અમે છે ને તણ ચાર વસ્તુ આવે છે જેમ કે તમે કીધું ગસી સી પ્લસ પ્લસ, જાવા, જાવા સ્ક્રિપ્ટ પછી સી સી એસ એસ એ સી એમ એલ એટલે આમાં છ ન ફ્રન્ટ બેક હેન્ડ હોય અન હોય તો પછી
હા.
ને અલગ હોય પ્રોગ્રામીંગ
બરોબર છે.
અલગ હોય એમનું લોજિક જો સ્ટ્રોંગ હોય તો એમ સે ટ્યુબ પર બધું અવેલેબલ છે.
હા, તો બસ મેં એને એ જ હા. મે એને જ કીધું. કે તું આવી રીતે જો શું છે શું નઈ એમ.
તો એના માટે આખું રોડ મેપ એમને ખબર હોવી જોઈ કે એને કઈ બી કેવાનું ક્યાં સુ થવું જોઈએ અને ક્યારે કરવાનું તો ખા રોડમેપના વિડીયોઝ બી બનાવેલા છે.
ઓકે. બરાબર કીધું છે એને કઈ શું જોઈ-જોશે.
હમ અને મારું માનવું એવું છે કે એને પછી તો છે ને અ અમ કેમ કે બીટેકમાં કેવું બીટેક.
ઓહો બરાબર બીટેક. હા.
કેમ કે છી એમાં બી કેવું છે કે તમને મો ચલી જાય નલેજ તમારું ગેમ શેમાં થાય. અ સોફ્ટવેર બધું થાય. ઓલું બીટેકમાં કેવું કે તમે હાર્ડવેરનું બી એટલ નોલેજ આ પે અને સોફટવેરનું બી એટલું
હા.
અને બીટેક થઈ ગયું
બરોબર હવે કઈસ ને ક્યા આવી રીતે તું કરજે કે ભાઈ
હમ્મ.
બીજું જો એ હવે એને ના ના કઈ જ નહી બસ આવુંજ બધું જોતી તી અને તમારો ફોન આવ મેં કે લાય પૂછી જવ તમે શું કર્યું છે એમ નહી
હા. બરાબર છે.
એજ ને સારું છે મેકા મારે જીવું નય કરતું એમ. તું જો તારે શું છે શું નહી એમ.
આવે છે ને પ્રાઇસ બો વધી ગયા છે. આઇટી માં
હા સાચી વાત છે હા બો જ અને કોમ્પિટિશન ને બધું કેટલું બધું આવી ગયું છે આઈટીમાં તો
હા એટલે તમારા ચાન્સીસ ઓછા છે બટ તમે જેટલું તમારી સ્કીલ ડેવલપ કરશો એટલુ તમારું એક્સપીરિયન્સ તમે તમારું ઓલરેડી
હા પણ એવું નહીિ જેને કેવું અમુક લોકોને કેવું હોય કે ડિગ્રી કરીને છે ને અમુક લોકો કેવું કે જોબ કરે દશે પણ એની સ્કીલસ સારી હોય ને એ જોવે ને બધું કરે ને તો હાઈ પોઝિશન પર મૂકી દે એ લોકો એવું જરૂરી નહી કે તમે જો ડિ ગ્રી હોવી જ જરૂરી છે એમ. મેં જોયું છે બધી વસ્તુ અને અત્યારે મોસ્ટ ઓફ બધી જ જોબ માં નહી એમાં તો સ્કીલ જ માનગે છે મોસ્ટ ઓફ મે જોછે સ્કીલ પર્સન હશે ને તરત એ ઉઠાવશે એમ એવું
હમ્મ. હમ્મ અત્યારે એમસી એ બીસી એમસીમાં કરેલું હોય ને એ લોકોને બી સારી જોબ હોઈ છે.
હમ્મ.
કર કેમ એ લોકો એક્સપ્રિસન્સ લેતા હોય અલગ એક્સપ્રિયન્સ સારો મળતો હોય તો કરી લેવાનોમ કોઈ બી જોબ મળે ને ભલે ઓછી હોય બટ એક વાર સ્ટાર્ટઅપ કર દેવાનું.
બરાબર.
અને એને ઓપોર્ચ્યુનિટી મળે તો પછી એને કે છે કે લઈ એમ બીએસઆઈડી પછી બી જો
હા
તો એથી કમાતી હોય તો કરાવી દેવાનું
એ વાત હવે જોઈએ છે શું કરે છે શું નઈ એરે કીધું તો છે તો પ્રોપરલી જોવા આવી રીતે શું છે શું ની હવે જોઈએ છે શું કરશે
હા અત્યારે તો ચલે જો કરતા પણ બિઝનેસમાં તો યાર કોઈ ખાવાની વસ્તુ ખોલી દીયે ને
તો પણ બહુ સારું આપણને બોજ મળે છે હમ્મ
હા અ પેલા એવું હતું કે ભણવું જરૂરી હતું પેહલા તો ભણેલા ગણેલા લોકો બી એમનમ
લોકો પણ ખાવા પીવાનું ખોલે છે સાચી વાત
સાચી વાત છે એમાં તો
હમ્મ હું અમુક વાર રીલ જોવું ને તો અમુક લોકો છે ભણેલા ભણેલા હોય છે તો પણ એ લોકો ફૂડસ ને બધું બહુ અલગ અલગ ટાઈપની સ્કીલ્સને બધું કરે છે એનથી એ લોકો કમાવતા હોય છે હારી હારી ડિગ્રી વાળા લોકો પણ
સાચી વાત છે એ લોકો
અને ગુજરાતમાં કેવું હા અને ગુજરાત શહેરમાં મોસ્ટ ઓફ ફૂડ નું તો બો જ ચાલે
ક્યા ગુજરાતીઓ ખાવાના શોકખીન નથી
હા
હમ્મ
મને અમૂકવાર એ થય જાયને આપણે વાણીયા પાર સાયકલ પાર સર્કલ પર અહિયાં કંઈક છે ને તો તય બધું નહી કોરિયન આઈસ એમને બધું એવું થાય કે આપડે એ લયને બેસી જઈએ તો આપ આપડે કમાઈએ હે હે
હમ્મ ના ના બરાબર છે. કોરિયન આઈસ્ક્રીમ થર્ડ ક્લાસ એકદમ યાર ના તો બાર બરાબર
બરાબર છે અને કેવું કે એક ટાઈપનું છે શીખવું પણ મેને કે કેવી રીતે મેનેજમેન્ટ કરવું શું કરું કેટલો સ્કોપ છે શું નથી બધું ખબર પડે આપ અને
અને આગળ કોઈ પ્રોબ્લેમ થતી હોય કેવી રીતે પ્રોફિટ મળે કેવી રીતે માર્કેટિંગ કરવાની શું કરવાનું બધું જ ખબર પડે એમ એમ
છે
તરફથી તો યાર
અત્યારે જ હું ઇવેન મેનેજમેન્ટ હોય ને હોટલ મેનેજમેન્ટ ઇવેન મેનેજમેન્ટ અબ્રુવડ જઈને કરવું ને તો મારુ બઉચ પૈસા
બરાબર છે.
હ તમે એકવાર જાઓ ને આઉટ ઓફ કન એ તો આમ ને આમ કંઈક અલગ જ રીયો પણ ચોકલેનસ.
બરોબર છે હમ્મ.
ઈન્ડિયા માં તો સમજાય ઈન્ડિયામાં કેવું છે કે આવો કોઈ કોર્સ ની કોઈ બુક આમ પાછળ ધ્યાન ન આપતું પૈસા દે.
હમ્મ.
ધ્યાન આપે. પ્રેક્ટિકલી તમારું જે નોલેજ ગેન ધવો જાઈએ એક્સપ્રીયનસ.
હા.
એ ના મળે તો એ બાજુ શું કરું છું.
ઉમર ભંગાય છે. અને બહાર જઈને સ્ટડીઝ કરો પણ અહીં આવીને મોસ્ટ ઓફ લોકો બાર જઈને તો અંયા શું કરે સ્ટડીઝ કરી લે પછી અહીંયા અહીને કમા આવે છે એવું પણ લોકો કરે છે.
હા એવુંજ થાય. ત્યાંથી કોઈ વસ્તુ શીખી ને આવવાની. અહીયા. ન લવાનું નવું જો તો
હા ઘણી થઈ જાય પબ્લિક એટલે પછી. તે આવે જ પૈસા જોઈને તો એમ.
હમ્મ બરાબર.
મોસ્ટ ઓફ લોકો એવું જ કરે છે અહીયા જ ભણી ને પછી અહીંયા આવે પછી નવું નવું કઈ કરે એટલે પબ્લિક ખુશ એમ ખુશ થઈ જાય એવો હોય. નવું આવ્યું માર્કેટમાં એવું કે પાછું.
ચલો ચાલલો પ લ દુજે. ચલો.
એ વાત ખરેખર સાચી કીધી પણ એક છે ને કોઈ ને એવું હોય સ્કીલથી જ કમાવે. ઘરે બેસીને લોકો બોઉ કમાવે છે ખબર છે તમને? ઘરે બેસીને પણ કમાવાય છે. જેને જો સ્કીલ્સ હોય ન તો એ કેવી રીતે કમાઈ લે એમ. એક સ્ક-સ્ક-સ્કીલ હોય ને પૈસા કમાવાની તો એ ગમે રીતે કમાઈ લે.
સાથી વાત છે.
હમ્મ. ચલો સારું મારે કોલ આવે છે પછી વાત કરું. બા- બાય.
બા-બાય.